ઓહહ.
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ, કેમ છો?
બસ મજામાં, તમે કેમ છો?
અ સમાચારમાં
ઘરે બધા, હા થઇ ગયાન, ઘરે બધા કેમ છે?
બસ સારું છે, મજામાં છે સબ. આયો, હોવ જમી લીધું. આજે ગેસ્ટ આયોતા ઘરે.
અચ્છા.
હમ્મ, જમાઈ રાજા આયે થે.
અચ્છા. જમાઈ રાજા, જમાઈ રાજા આયે થે. અચ્છા-અચ્છા હા.
તો મતલબ તમારા સગા નણંદના અહ હસબેન્ડ કે
સગા સ સગા નણંદ નો હસબેન્ડ.
અચ્છા સગા જ હતા, અચ્છા-અચ્છા બે નણંદ છે એમ.
હા, એક અહિયાં છે, એક પંજાબમાં છે.
અચ્છા-અચ્છા-અચ્છા. તો જે અહીંયા છે એ આયા તા એમ?
હા. આજે નણંદ ની આયા.
અચ્છા.
જમાઈ રાજા આયો.
અચ્છા. જમાઈરાજા આયા. સારું ને તો શું ખવડાયું એમને? જમાડીન મોકલ્યા?
હા, જમાડી ને ગયા. એને ક જીજા સાલે નું ખુબ જમે છે.
અચ્છા, જીજા સાળા ને જમે છે એમ. તો હવે શું બનાઈ ને આપ પ્યું એમને ખાવામાં?
ઇટલી બનાઈ.
અચ્છા ઇટલી બનાઈ તી, અરે વાહ! સારું કહેવાય ઈટલી બનાઈ તી તો.
હમ્મ.
એટલી જ. અમે આજે ગયા તા સવારે સવારે તો હું અહિયાં મોટા અમ્મીના ઘરે રોકાવા આઈ છું. તો મેં કીધું કે, હે?
મોટા મામ અહ મમ્મી ના ઘરે?
હા મોટા અમ્મીન ઘરે આસ કાલ ની રોકાવા આઈ છું. તો આજે વિચાર હતો કે સિટીમાં જઈએ, પછી વરસાદ પડ્યો એટલે કેન્સલ કર્યું.
હમ્મ-હમ્મ.
તોય પછી બાર વાગતા ફ્રી થઈ ન પછી પપ્પા સાથે થોડું કામ પતાઈ ને આઈ એક.
હમ્મ-હમ્મ.
પછી આઈન, હા પછી આઈન ખી ખીચડી બનાઈ વઘારેલી, એ ખાધી. એ ખઈ કરીન, હા ખીચડી ખાધી આજે, બપોરે. હેં?
તમે બનાય છે?
હા જાતે બનાવું છું. ખીચડી ને આવું બધું બ બનાઈ લઉં છું.
તો કેવી રીતે બનશે ખીચડી?
હે?
ખિચડી કેવી રીતે, કોની દાલની બનાઈ છે?
હું તો બધી દાળ પેલી બીજી ખીચડી આવે છે ને બનાઈ તી. હમ્મ.
તપેલીમાં?
ખિચડી વાળી, હા તપેલી માં,
હા, હા, સર, મેને તો મા મારે આ તો કુકરમાં બનાવું છું.
ના, તમે ના, એક વાર બુક. તમે કુકર, ના, તમે ને કુકર કરતા એક વાર આમાં. પેલીમાં બનાવશો ને, તો બહુ જ મજા આવશે.
તો વાર લાગતી હોય ના?
ના ના, વાર નહીં. જો હું શું કરું છું, હું તમને કહું, પેલા તો જેમ મ કે ઘરના માણસો, જોયું જેમ કે પાંચ જણ છે ને, તો બધાની એક એક મુઠ કરીને. એ ર જેમ કે, ત્રણ જણ ખાવાવાળા છે. ખીચડી એકમાં ત્રણ મૂઠ, એક-એક નાના નાના હાથની મૂઠ. લઈને, અને એ રીતે મતલબ ત્રણ મુઠે કરું ને, સેજ. થોડી ઉપર નાખી દઉં છું, ભાત નાખી દઉં છું અને દાળ. પણ હું મારા અંદાજેથી, મતલબ કે જેમ કે ત્રણ મૂઠ. ચોખા લીધા છે, તેમાં એક મુઠ જેવી એક. મૂઠ ને ઉપર અડધી મૂઠ કરીને એમ દોઢ મુૂઠ કરી અને દાળ લઈ લઉં છું. પછી સારી રીતે એને ધોઈ કરી, બે પાણીથી, નળના પાણી થી. ધોઈ લઉં છું અને ત્રણ પાણી માટલાના. પાણીથી ધોઈને અને પછી ચોથા પાણી એ પલાળીને મૂકી રાખું છું.
હમ, હમ, કેના કલાક?
દસ મિનિટ પછી.
કટના કલાક પલાળી રાખો છો, કતની વાર રાખો છો?
હા, એમ નહીં, હું વધારે તો પલાળી નહીં રાખતી. દસ-પંદર મિનિટ માં પલળી જાય ચોખા. પલળેલા હોય ને, તો ભાત જલ્દી ચડી જાય. તો પછી દસ મિનિટ. કે પાંચ, દસ મિનિટ જો. ભાત ભાઈ, આમ થઈ ગયો છે, એકદમ વાઈટ-વાઈટ ખબર છે? ભાત વાઈટ-વાઈટ થઈ જા, ય પલાળી ને રાખીએ તો. તે છે, હાથમાં.
હા, હા, હમ, હમ.
પછી હું શું, જેમ કે મોટા ચોખા હોય ને, જેમ બાસમતી. મોટા ચોખા હોય તો એ, અગર એ પલાડું ને, તો એમાં શું? કરું, એકદમ તોડી દઉં, બારીક કરી દઉં એને, એ કરીને. પછી હું તપેલીમાં, એ જ તપેલીમાં, જેમાં પલાળીને મૂક્યા હોય ને, એ તપેલીમાં બે ચમચી જેટલું તેલ નાખવું અથવા ઘી જ એને. આમ તો ઘી જ નાખું છું, પણ અમુક વાર તેલ પણ નાખી દઉં છું એમ. તો બે ચમચી ઘી નાખીને, ઉપર થોડું એસ્ટ્રા પણ થોડું ઘી નાખી દઉં છું કે, ભાત આમ છૂટું-છુટું બને.
હમ, હમ.
પછી અંદર હું શું કેવાય, હળદર નાખું છું, મીઠું નાખી દઉં છું.
હા.
હા, અને પછી થઈ જાય તો ઠીક છે. પછી એ બની જાય ને, જેમ કે લાગે કે ભાઈ, જેમ પાણી પણ લિમિટ, એના જેટલા ભાત હોય ને, એનાથી વધારે પાણી લઉં. અને ભાત આપણે પલાળીને રાખ્યા હોય ને, તો જલ્દી ચડી જાય તપેલીમાં.
જરૂરી છે ને, મે હ. બીજી રીત.
બીજી પછી આને શું કરું છું? પલાળીને મૂકીને, જેમ કે કરી દીધા ને, જેમ કે બની ગયા છે, તો હવે જેમ વધારેલી બચી ગઈ છે, ખલ્લી દિન પ બચી ગઈ, તો એને શું કરું છું? એક ડુંગળી કાપું છું, એક કે બે, જેવી જેટલી ખીચડી હોય એ હિસાબથી ડુંગળી કાપું છું. પછી બટાકુ એક સમય લઉં છું, મરચાં મરચાં કૂટી લઉં છું. પછી સેજ લસણ નાખવાય તો, લસણ એ સેજ કૂટી લઉં છું અને એને પછી વઘારું છું, તો એક લઉં છું, આપણે કઢાઈ લઉં છું, કઢાઈને લીધા. પછી અંદર સેજ જીરું નાખું રાહી
તેલમાં કે ઘીમાં-
એ તેલમાં કે ઘીમાં તેલમાં વઘારો છો કે
ના તમારે હા જેમ જે આપણે તો મોસમ ઘી જ યુઝ કરીએ છે કે અમુક આવી વસ્તુ તો અમુકમાં તો ઘીજ યુઝ કરીએ બાકી અમે સરરસિયાનું તેલ વાપરીએ છીએ પણ આવી વસ્તુમાં ને ઘી અથવા પછી રિફાઈન્ડ એક બોટલ લઈને મુૂક
હ
યુઝ કરીએ છે. એ તેલ મૂકી આ એ.. આ આ પછી મરચાંની પેસ્ટ છે આલુ ની પેસ્ટ છે. પેસ્ટ છે ત હા
હ આદુની પેસ્ટ અન ડુ આદુની લસણ ઓર આદુની પેસ્ટ રેડીમેડ લાવો છો તમે
ના ના ના ના ઘરે જેમ કે ચાર પાંચ કડીઓ હા જેમકે આદુ એમાં તો અને પછી એનો વગાર કરી દઉં છું. અંદર જે વધારેલી ખીચડી વઘી હોય